કેમ છો?
એકદમ મજામાં. તમે કેમ છો?
બસ ભાઈ મજામાં આજે તો મનેક દોરું એટલે તમને ફોન કર્યો મને ઓનલાઈન પેમેન્ટ વિશે માહિતી આપો ની.
હા ભાઈ એટલે કે હણાં તો જે ઓનલાઈન પેમેન્ટ આવેલું છે એટલે કે આપણા આધુનિક યુગમાં ઓનલાઈન પેમેન્ટ ઘણા બધા લોકોને ખુબ યુઝફુલ થઈ રહ્યું છે, કારણ કે તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટથી આપણે ઘણી બધી પ્રકારના કાર્યો આપણે ઘર બેઠા ઓનલાઈન બધા ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, અને એના મદથી આપણે ઘર બેઠા બધા ખર્ચાઓ છેમ લાાઈટ બિલ છે પછી ગેસ બિલ છે કે પછી એન્ય પ્રકારના ખર્ચા ઘર ખર્ચ આપણેે બી ઓનલાઈન કરી શકીએ છએ પહેલા તે હતું કે આપડા બધા ખર્ચા મોસ્ટલી આપણેે ત્યાં જે કેન્દ્રો હતું એ લોકોનું એટ જેમ કે વીજળી વાળું જે કેન્દ્રો હોય છે ત્યાં આપણે ત્યાં બિલ લઈને જોવું પડતું હતું અને લાઈઇનમાં ઊભી રહેવુ પડતું હતું, અને ત્યારે આપણને ઘણા બધા પ્રકારના ખર્ચા પણ થઈ ગયા વાહન વ્યવહાર ખર્ચ જતો હતો, અને સમયનો બગડ પણ થતો હતો હવે તો તમે જાણો જો કે આવી બધી સુવિધા જે આપણે ઘર બેઠા ઓનલાઈન આવું પેમેન્ટ કરવાથી આપણે બધા ખર્ચા ચૂકવી શકીએ. એટલે કે આપણો સમય ખૂબ બચી જાય છે એટલે જે હમણા જે આપણને આ સુવિધા મળી છે ઓનલાઈન પેમેન્ટ એ આપણા બધા જ દેશના નાગરિકોએ યુઝ કરવી જોઈએ અને આનો યુઝ તો ખૂબ સામાન્યને એકદમ ઇઝી છે કારણ કે આપણે આનો આ તમે જાણો છો કે આનો યુઝ કેવી રીતે કરવો જોઈએ કારણ કે અમેપ બેંકમાં આવી સુવિધા આપણને મળી જાય છે બેંકમાં આપણે કંઈ અરજી કે પછી કોઈ કરવું પડે છે, ને પછી આપણને આવી બેંક ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ આપણને જે સુવિધા મળી રહે છે અને પછી આપણે તમે જાણો છો કે ચાર નંબર કે આપણે કેટલા નંબરને પિન રાખી શકીએ છીએ એમ, એ પિન આપણે કોઈને શેરની કરવું જોઈએ કારણ કે તમે જાણો છો કે આપણે આ પિન કોઈને શેર કરશું તો પછી આપણને ઘણી બધી આપ આપણા એકકાઉન્ટ હેક પણ થઈ જાય છે અને આપણા અઉન્ટમાં જે પૈસા આપણને મળ્યા છે્યા જે આપણા અઉન્ટમાં જે આપણા પૈસા હોય છે તે એ લોકો બધા હેકર્સ લોકો આપું પડે લે છે એટલે કે ઓનલાઈન પેમેન્ટ આપણેે ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે આપડા ક્યુઆર સ્કેન કરીને પછી આપડે બધા સામે આવ પીન આપણે ડાયલ કરીએ તો બધા અમુક લોકોની રસ્તી ખરાબ પણ હોય છે, આમ તો એ લોકો જોઈ લે તો પછી આપણા અઉન્ટમાં પૈસા ઉપાડી શકે છે, એટલે આ પીન કોઈને શેર નહી કરવું જોઈએ કારણ કે સિક્યોુરિટી પિન વાળા પાસવર્ડ આપણે ખૂબ આપણને બી એટલે આપણે ખૂબ સાવચીતી રાખવું જોઈએ અને કોઈને પણ શેર નહીં કરવો જોઈએ ભલે આપણે ઘરના સદસ્ય હોય તો પણ આપણે આપણને જ યાદ એટલે આપણને જ યાદ રાખવું જોઈએ અને બીજા કોઈને શેર નહીં કરવું જોઈએ બાકી તમારે એ જ કેવું છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ અમં તો આધુનિકમાં ખૂબ ઘણું બધું યુઝફુલ થઈ ગયું છે અને મને પણ હમણાં ખૂબ યુઝફુલ થાય છે મારા બધા જ પ્રકારના જે ઘરના ખર્ચા હશે અને મારા મેં પણ કરું છું અરા બધા પરિવારના અમુક સદસ્યો છે જેમ કે અઢર વર્ષના ઉપરના વયના જે યુવા અમારા જે બેક મારા ભાઈ બંધો છે તે લોકોને પણ હમણાં ખૂબ મેં એમને શીખાય્યું અને એ લોકો સારી રીતે શીખી પણ ગયા એમ અને પછી જ એ લોકોનું યુઝ કરવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે નહીં શીખવા વગર આપણે આવું બધું કરીએ તો પછી એમ લોકોને પણ નુકસાન જ થશે અને એ લોકોને ઘની બધી ગંભીર પરિસ્થિતિમાં સર્જશે એટલે મારે કેવું છે કે ઓનલાઈન પમેન્ટ યુઝ કરતી વખતે આપણે ખુબ ધ્યાન રાખવું જોઈએ અને જે પ્રોટોકોલ હોય છે ઓનલાન પેમેન્ટ માટે આપણે યુઝ કરવા જોઈએ બાકી તમે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરો છો કે પછી તમારા ઘરના બધા ખર્ચા કઈ રીતે મેનેજ કરો છો ઓનલાઈન કરો છો કે પછી રોકડમાં કરો છો?
ના ના અમે પણ ઓન ઘરનો પેમેન્ટ એવું ઓનલાઈન જ કરીએ છીએ ઘણા ભગે પહેલા કેવું કે પહેલાના તમારા પગારને હું બેંકમાં લેવા જતો પણ લેવા જવા પડત તો હમણા કેવું કે ઓનલાઈન આવી જાય છે એ આપણને ખૂબ યુઝફુલ છે એ સારી બાબત કહેવાય અને બીજી વસ્તુ એ કે તમે કીધું રાખવું જોઈ એ વાત સાચી છે ઘણા હેકર્સો આપ પીન એવ હેક કરી લે પછી આપણા અઉન્ટમાંથી પૈસા નહી ઉપાડી લે અમુક અમુક લોકો ઘણા બધા ફ્રોડ કરે છે આપણા અકાઉન્ટમાં મેલ રાખે છે કે તમારામાં આટલા પૈસા ટ્રાન્સફર થયા છે એ મેલ ફ્રોડ હોય છે એટ આપ એનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે પછી આપણે એ લોકોને કહી દઈએ કે હા એ પૈસા આવેલા છે ને આપણે મોકલી દઈએ પછી આપડે આપો અઉન્ટ ચેક કર આપણામાં પૈસા આવેલા જ નહી એ રીતે આ હેકર્સ છે એક ટાઈપ ન એટલે આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને બીજી બાબત કે આપણે અઢાર વર્ષના નાના કો હો ને તેના માટે પણ એક એપ આવી છે કેના ટુ આપ આધાર કાર્ડ છે એ લોકોને ઓનલાઈન પૈસા આપી શકીએ પણ એ એક લિમિટ હોય છે એટલે એ વસ્તુ બી સારી કહેવાય કે છોકરાઓ એનો વ્યર્થ ઉપયોગ ન કરે અને બીજી વસ્તુ કે અમે કીધું કે વીજળી બિલ વગેરે વગેરે ઓનલાઈન ભરી શકીએ તે જ રીતે આપણે કઈ ટિકિટ કરવી જેમ કે પ્લેનની ટિકિટ હોય ટ્રેનની ટિકિટ હોય વગેરે વગેરે આપણે ઓનલાઈન ઘરે બેઠા કરી શકીએ મૂવીની ટિકિટ હોય એ આપણને ઘણું આરામદાયક કહેવાય છે અને બીજું કે આપણો સમય બચે છે અને બીજું કે છોટા પૈસાઓ ને એની બધી મગજ મારી હોતી નથી એટલે ઓનલાઈન પેમેન્ટ ઘણું સારું કહેવાય, આ એક ઘણી સારી બાબત કહેવાય બીજું તમે જણાવો.
હા ભાઈ બીજું તો એ જ મે જણવા માંગુ છું કે ઓનલાઈન પેમેન્ટ જે સુવિધા આપણને મળી છે, તેનાથી તમે જાણો શું ગામડાઓમાં કે ભાઈ શહેરોમાં. ચોરી થવાનો ભ ખૂબ ઓછો થઈ ગયો છે, કારણ કે મોસ્ટલી બધાના લોકો એટલે કે પહેલાં પહેલાં તોમે ઓનલાઈન પેમેન્ટ જ્યારે ન હતું, ત્યારે બધાના લોકો મોસ્ટલી બધાના ઘરે રોકડ નજીક વધારે રહેતી હતી, એટલે બધા લોકો ચોરી કરવા એટલે ચોરી કરવાનો ભય વધારે રહેતો હતો, અને બધાના ઘરે ચોરી બહુ થતી હતી પરંતુ હવે ચોરી થવાનો ભય ઓછો પણ થઈ ગયો, કારણ કે તમે જાણો જ છો કે હમણા મોસ્ટલી આપણે ઓનલાઈન જ પેમેન્ટ હોય છે ફોન ફોનમાં એટ ઓનલાઈન ડિજિટલ હોય છે એમ એટલે પછી ચોરી ચોર એટલે ચોર ચોરી કરવાનો બધું એટલે કેમ બહુ આપણે ઓછી થઈ ગયા છીએ કારણ કે આપણા જે આપણા હાથમાં જેટલી રોકડ ઓછી રહેશે તેટલો આપણા માટે સારું છે તો આપણે આગળ જતાં એટલે કે આગળ જતાં આપણે આવું બધા ભયથી દૂર રહેશું. અને આવી બધી સુવિધા આપણને જે મળી છે એ તો બધા યુઝ કરવી જ જોઈએ કારણ કે અમુક લોકો ડરે છે કે ઓનલાઈન પેમેન્ટ શું આવશે એટલે કે ઓનલાન પેમેન્ટ આપણે કરીશું કોના ખાતામાં જશે નહી જશે કે પછી આપડા ખાતામાં કોઈ ઉપાર લેશે એવું બધું વિચારે છે એમ બણા બધા ગામના લોકો પણ એવું જાગૃત નથી અને રા ગામના જે અમુક લોકો છે મેં એ લોકોને તો સમજાવું છે કે તમે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરો કારણ કે આ બે તમારા માટે ખૂબ સારું છે તમારા જે સમય કે પછી તમારા આવા જવા બધા ખર્ચો હોય તો બચી જાય છે તમે ઘર બેઠા તમારા ઘરવાસીઓ અથવા તમારા સદસ્યોને પૈસા મોકલવાના હોય તો તમારે ડાયરેક્ટ તમારા જે સદસ ઓનલાન પેમેન્ટની સુવિધા હશે ડાયક તમે મોકલી શકશો એમ તમારા ખાતા માંથી તમારા બીજાના ખાતામાં ડાયરેક્ટ એક સેકન્ડ અથવા આપડ તો બે ત્રણ સેકન્ડ પટી જ જાય છે કામ એના કરતા તમારે ત્યાં જવું તો નથી પડે એમ પણ મેં બધાને સમજ્યું છે અને ઘણા બધા લોકો લોકો મારા વાથી પ્રેરિત થાય છે અને ઓનલાઈન પેમેન્ટને હમને સારી રીતે યુઝ કરે છે બાકી તો તમે જાણો છ કે ઓનલાઈન પેમેન્ટનું બીજ વખત તમે કીધું કે જે ફ્રોડરા મેસેજ આવે છે ઈમેલ પર અથવા સાદા મેસેજસ પર એટલે કે એના દ્વારા ઘણા બધા હેકર્સ આપને આવ ગમે ત્યાં ફ્રોડ મેસેજ કરે છે અને ઘણા બધા લોકો આ ફ્રોડ મેસેજ ન બધા પલો પણ થયા છે કારણ કે મેં પણ એ જોયું કે ઘણા બધા ફ્રોડ મેસેજ આવે છેને અમુક લોકો પોતાનો નંબર એમને નંબર નાખીને પછી ઓ ટી પી આવે છે પછી એમને આપી દે છે પછી પછી ઓટીપી આપીને પછી એ લોકોને ઓટીપી મળી જાય પછી તમાર બધું એકાઉન્ટ એ લોકો હેક કરી દે છે, અને પછી તમારા આખા એકાઉન્ટ હેક કરીને તમારા જે બેંકમાં પૈસા હશેથી તમારે ડાયરેક્ટ એ લોકો ઉપાડી લે છે. તેમ એટલે એવું બધું કરે છે એટલે આવી બધી પરિસ્થિતિઓ સામેથી આપણે ધ્યાન રાખવું જોઈએ. અને યોગ્ય રીતે તમારે યુઝ કરવો જોઈએ કારણ કે આપણા ઘણા બધા હેકર્સોય છે તે આવું બધું કરે છે એટલે મારે એ જ કેવું છે કે આવા બા ફ્રોડ મેસેજો છે આપણે દૂર રહેવું જોઈએ અને યોગ્ય રીતે ઓનલાઈન પેમેન્ટનો યુઝ કરવું જોઈએ અને બાકી તો તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતી વખતે આપણે આમા ઈ ઇન્ટરનેટ હોવું ખૂબ સારું જોઈએ કારણ કે આપણે ઇન્ટરનેટ સારું હશે તો પછી ઓનલાઈન પેમેન્ટ સરળતાથી થઈ શકશે પરંતુ આપણે ઇન્ટરનેટ પેમેન્ટ સારું નહી રહેશે તો તેના કારણે તમે જાણો છો કે આપણને ઘણી બધીની મુશ્કેલી થાય છે જેમ કે આપણે જે કોઈના અકાઉન્ટમાં પૈસા નાખ્યા હોય તો પછી એનામાં ખૂબ જ ટ્રાન્ઝેક્શન ફેલ પણ બતાાવવે છે અને આપણા બેંક અકાઉન્ટ પર પૈસા કપાઈ જાય છે એમ એવી બધી સમ સમસ્યા થાય છે એટલે કે ઓનલાઈન પેમેન્ટ આપણે યુઝ કરીતી વગર ઘણા બધી જગ્યાએ અમુક ડેટાનો પ્રોબ્લેમ આવી જાય તો પછી આપણને કોઈ વાર અઘરું પણ લાગે છે ને ત્યાં પાંચ એટલે બે ત્રણ કલાક નીકળી પણ જાય છે એટલે કશે જાય હોટલોમાં કે પછી કોઈસે ફરવા જઈએ તો પછી આપણે થોડી ઘણી રોકડ લઈ જવું ખૂબ જરૂરી છે કારણ કે તમે જાણો છો કે હવા ડુંગળ પદશોમાં હોય ઇન્ટરનેટ બરાબર નથી પકડતું હોય અને ત્યાં આપણે કોઈ પઈ પણ ખર્ચા કરીએ તો પછી પૈસા ચૂકવવાના હોય તો પછી ઓનલાઈન પેમેન્ટ જ કરશુ પછી ની ચાલે એમ ત્યાં ઇન્ટરનેટ બરાબર નહી પકડે તો પછી આપણને આવું અ નુકસાનકારક એટલે કે મોસ્ટલી આવું પરિસ્થિતિ પર ગુજરવું પડે છે એટલે કે આપણે જેટલું થોડું ઘણી એવી જગ્યાએ જવું જોઈએ કે એટલે એવી જગ્યાએ આપણે જવાના હોય તો પછી આપણેે આવું પ્રિપેરેશન કરવું જોઈએ અને થોડી ઘણી રો લઈ જવું પડે બાકી તમને કોઈ વાર ઓનલાઈન પેમેન્ટ તમે કસે ફરવા ગયા હોય પછી આવી રીતે કોઈ નેટવર્ક ની પકડે તફલીલી અનુભવી
હા હા તમે કીધું ડુંગાળા પડદેશોમાં ઘણી વાર એવી તકલીફ પડે છે જેથી કરીને આપણે કેશ લઈ જ જવું પડે છે પણ બીજી એક વસ્તુ છે કે વેપારી ઓનલાઈન પેમેન્ટ એસેપ્ટ કરવાથી ઘણા ડરતા હોય છે કારણ કે અમુક ફ્રોડ એપ આવી છે તે લોકો ફેક પેમેન્ટ બતાવે છે અને ફેક ટ્રાન્ બતાવે છે આટલા રોકડા રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા આ એક પેલી કેવાય મુશ્કેલની બાબત કેવાય જેને આપણે સરકારે ધ્યાન રાખવું જોઈએ કેન કે આવા ફ્રોડ થાય તો પછી લોકો ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ ઓછો કરશે જેના કારણે કેટલાક બધા દુકાનદારો છે જેના નાના વેપારીઓ છે જે લોકો‌ ઓનલાઈન પેમેન્ટ એસેપ્ટ નથી કરતા એના કારણે સરકારે એ ધ્યાન રાખવું જોઈએ અને બીજી એક વસ્તુ ઓનલાઈન પેમેન્ટ એ ઘણી સારી બાબત કહેવાય છે તેના કારણે આપને બધા ટ્રાન્ઝેક્શનની માહિતી આપને મલી રહી છે એટલે જેના કારણે કોઈ ફોડ ની શકે આપણને બધી જ માહિતીની રિસીપત તરત મલી જાય છે કઈ તારીખે કયું પેમેન્ટ કર્યું કેટલામાં પેમેન્ટ કર્યું એટલે ઘણી સારી બાબત કહેવાય છે અને આપણે મોબાઈલમાં રિચાર્જ કરવું હોય તે પણ આપણે ઘર બેઠા આપણા ફોનના થ્રુએ આપણે કરી શકીએ છીએ એટલે ઓનલાઈન પેમેન્ટ ઘણી સારી વસ્તુ કહેવાય છે બીજું તો શું કેવ તમે બોલો
હા ભાઈ મારે તો એ જ કેવું છે કે આજે આપને મળી છે સુવિધા ઓનલાન પેમેન્ટ તે બધ બધા લોકોએ યુઝ કરવી જોઈએ અને દેશમાં ઘણી બધી વિકસિત કરવું ખૂબ જરૂરી છે કારણ કે ઘણા બધા લોકો આ ઓનલાઈન પેમેન્ટથી બધા પરિચિતની પરિચિત નથી અમુક ગામડાઓમાં તો મને ખબર જ છે કે અમુક જે ગામના પરિવાર હોય તેમને તો ઓનલાઈન પેમેન્ટ શું છે એ પણ નથી ખબર એમ એટલે ગામડામાં પણ વિકસિત કરવા જોઈએ અને બેન્કિંગને લગતી ઘણી બધી સુવિધા મળે છે બધા આ જે બેંકમાં જે અકાઉન્ટ નંબર હોય તે લોકોને મળે છે તે લોકોને આવી સુવિધા મળવી જોઈએ અને ડિજિટલ પેમેન્ટનો યોગ્ય રીતે ઇટસ્માલ કરવું છે અને મેં તો ખૂબ સારી રીતે કરું છું અને આગળ જતા પણ કરવાનું જ છું કારણ કે એના લીધે મને પણ ખૂબ સારી એવી ઘણી બધી સમસ્યા સામે રક્ષણ મળી રહે છે અને યોગ્ય રીતે ખૂબ હું ઘણી બધી પ્રકારનું કાર્ય હું યોગ્ય રીતે કારણ કે સમય પણ બચી જાય છે. આપણો અને આપણો જે વાહન વ્યવ જવાનો ખર્ચો પણ બચી બચી જાય છે એટલે કે મારા એવું સગા સંબંધીમાં મને એવું એટલે કે એક્ઝામ્પલ તરીકે મે કહું છું કે મારે કો અર્જન્ટમાં મારા જે સગા સંબંધીને પૈસા મોકલવાના હતા ત્યારે મને ખબર નહી હતી કે મારી એટલે કે ત્યારે ખબર ની એટલે કે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આવી ગઈ છે એમ અને પછી મારા સગસબંધએ કીધું કે આ ઓનલાઈન પેમેન્ટ જે આ જે મયલુ છે તમને સુવિધા એ તમે ઉપયોગ કરો અને પછી તમે ડાયરેક્ટ આના પૈસા તમારા સગાસને મોકલી આપો એમ ત્યારે મારો ભાઈ બને મને ખૂબ સારી રીતે મને કામ આવેલા એટલે કે આપણે જેટલું વધારે વધારે ઓનલાઇન પેમેન્ટ યુઝ કરશુ તેટલુ આપણા માટે પણ સારું છે સારું તો ભાઈ મળયે પાછા ધણા બધા પ્રકારની એવી રીતે ડિજિટલ પેમેન્ટ છે કે અન્ય બેન્કિંગ સુવિધા વિસે પાછા વાતચીત કરીશ
હા ચાલો ભાઈ મળીયા